ઓ
જય શ્રી કૃષ્ણ કેમ છો
મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું, આજે આપણે કારોબાર અને વ્યવસાય વિષય પર વાત કરીએ.
ખૂબ સરસ વિષય છે, વ્યવસાય આપણાં જીવન અને દેશની અર્થવ્યવસ્થા માટે ઘણો મહત્ત્વનો સંદેશ છે.
બિલકુલ સાચું કહો છો, તમે વ્યવસાયથી લોકોને રોજગાર મળે છે અને પરિવારનું જીવન સ્તર ઊંચું આવે છે.
એકદમ સાચું તમારો વ્યવસાય હોય તે માટે બધા સમાજનું કે કે અ યોગદાન આપે છે.
હા તમે સાચું કહો છો કે એકદમ મોટો વ્યવસાય હોય કે નાનો વ્યવસાય હોય એ સમાજને આગળ વધારવામાં કોઈને કોઈ જરૂરથી યોગદાન તો આપે જ છે. તમે કયા પ્રકારના વ્યવસાયો વિશે જાણો છો?
મેં પણ બી ઘણા પ્રકારના વ્યવસાય હોય છે, જે જે કે કિરાણા કી દુકાન, કપડાં કી દુકાન, ખેતી, ડેરી, હોટલ, ટ્રાન્સપોર્ટ ઓર ઓનલાઈન બિઝનેસ અને ઔદ્યો્યોગમાં. બહુ સારા ઉદ્યોગ છે.
બિલકુલ સાચું કહો છો તમે, આજકાલ ઓનલાઈન વ્યવસાય એ પણ ખૂબ જ તેજીથી વધી રહ્યું છે, અ અને તમે જોયા હશે કે જેવી રીતે અ લોકો દિવસ ને દિવસ ફોનનો ઉપયોગ વધારે કરે છે મોબાઈલ ફોનનો. એટલે ઇન્ટરનેટ અને મોબાઈલ ફોન ના કારણે લોકો ઘરે બેઠા વેપાર કરી શકે છે, સોશિયલ મીડિયા પર વ્યવસાય વધારવા માટે ઉપયોગી બની ગયું છે, પણ વ્યવ સાયને સફળ બનાવવા મા ટે આપણેે શું કરવું જોઈએ?
ઓ પ્રેરિતતા ધીરજ અને ઘરા સાથે સારો વ્યવહાર આ સાર બાબતે ઓર વ્યવસાયની સફળતા. નો આધાર છે તો બિલકુલ વાજ વધારે નફો કમાવા કરતા ગ્રાહ ને વિશ્વાસ જીતવો વધારે જોઈ છે.
બિલકુલ વ્યવસાય એ એ આપણે એ મહેનતની એવી કુંજી છે, જો આપણે ઈમાનદાર રહીને આપણો વ્યવસાય કરીએ તો આપણને જરૂર થી જરૂર એમાં પ્રગતિ મળે છે, જો આપણે કોઈનાથી બેમાની કરીએ. જૂઠ બોલીએ અને પૈસા કમાવામાં આપણે લાલચ કરીએ, અને ગ્રાહકને સંતુષ્ટિ ન આપીએ તો આપણો વ્યવસાય લાંબા સુધી ટક લાંબા સમય સુધી ટકી શકતો નથી એટલે આપણને આપણા વ્યવસાય પ્રત્યે ઈમાનદાર રહેવું. એ ખૂબ જ જરૂરી છે.
અમારા ગાં હમારા ગામ માંભી. ઘણો લોકો નાના નાના વ્યવસાય. થી સારું જીવન જીવી રહ્યા છે, હા સ્વરોજ સ્વરોજગાર આજના સમયમાં ખૂબ જરૂરી છે બનીએ છે ઓર યુવા. નવી નવી કલ્પના સાથે સ્ટાર્ટઅપ શરૂ કરીએ છે.
બિલકુલ સારું કહો છો, જો ભણતર એ તો જરૂરી છે જ ભલે વ્યવસાય કરો કે. ભલે આપણે કોઈક નોકરી કરતા હોઈએ એ આપણી ચુનંદગી છે કે આપણને શું અનુકૂળ હોય એ પ્રમાણે આપણે કાં તો વ્યવસાય કરીએ, અને કા તો નોકરી કરીએ અને, આજકાલના જે યુવાનો છે એ પોતાનો વ્યવસાય કરવા મા તે વધારે જાગૃત છે, એટલેમ પોતે પોતાની સ્વરોજગારી માટે એ લોકો કોઈક અમથી નાના નાના કોઈ પણ આમ બિઝનેસ કે ઉદ્યોગ ઘરેથી ભલે શરૂ કરી શકે કા તો નાના બજેટથી પણ શરૂ કરી શ તો એ લોકો પણ એનું જ એને જ વધારે મહત્ત્વ આપે છે.
સાચી વાત કહો છો તમે સરકાર પણ નાના ઉદ્યોગોને વ્યવસાય માટે સહાયતા બી આપે છે, ઓર યોગ્ય યોજના અને માર્ગદર્શન મળે તો ઘણા લોકો સફળ યોજક બની શકે છે.
બિલકુલ સાચું કહો છો, તમે વ્યવસાય ફક્ત પૈસા કમાવાનું સાધન નથી પણ સાચી સમાજની સેવા કરવાનો પણ માર્ગ છે.
એકદમ સાચી વાત કહો છો તમે વ્યવસાય લોકોની જ જરૂરત પૂરી કરે અને રોજગાર આપે અને સમાજ માટે આશીર્વાદ સમાન છે, ઓર આજના વ્યવસાય વિશે વાત કરીએ ઓર લીખવા મળન સો.
બિલકુલ સાચું કહ છો તમે, વ્યવસાયમાં નફો અને નુકસાન બંને થઈ શકે છે પણ સફળ વ્યક્તિ એ જ છે, જે હાર ન માને અને લગાતાર મહેનત કરીને પોતાને આગળ વધારે.
પહેલાં તો બજારની જરૂર જરૂરિયાત સમજવાવી જોઈએ લોકોને કયા ઉત્પાદ અથવા સેવાની જરૂરી છે, એ જાણવા ખૂબ જરૂરી છે એટલે ફક્ત પૈસા હોવા. થી વ્યવસાય સફળ નથી હોયતા ન પૈસા જરૂરી છે, ન યોગ્ય યોજના મહેનત અને સમયનું વ્યવસ્થાપન પણ એટલું એટલું જ જરૂરી છે.
એકદમ સાચી વાત કરી. તમે એટલે ફક્ત પૈસાથી જ બિઝનેસ થાય એવું જરૂરી નથી એના પાછળ બીજા બી કેટલા બધા કારણો છે, એની પણ આપણને બરાબર ધ્યાન લેવું જોઈએ. ઘણા લોકો શરૂઆતમાં જ નુક સાન થી નિરાશ થઈ જાય છે પણ નફો અને નુકસાન બંને બરાબર વ્યક્તિના જીવનમાં આવતા જ રહે છે.
ત એ સફળ વ્યવસાયનું ઉદાહરણ આપી શકો છો?
હા હા બઉ બધા ઘણા મોટા ઉદ્યોગપતિઓ નાના સ્તરથી શરૂઆત કરે છે, અને પછી એમની મહેનત અને દૂરદર્શિતા ના કારણે અને આત્મવિશ્વાસથી આગળ વધીને સફળ થઈ રહ્યા છે.
આજકાલ મહિલાઓ પણ વ્યવસાયમાં ખૂબ આગળ વધી રહી છે આથી પરિવારની આમદની પણ વધે છે, અને મહિલા આત્મનિર્ભર બી બને છે.
બિલકુલ સાચું કહો છો તમે કે એક ઘરઘટ્યું ઉદ્યોગ, બુટિક, કેટરિંગ, ઓનલાઈન સેલિંગ, બ્યુટી પાર્લર, હસ્તકલા જેવા ઘણા ક્ષેત્રોમાં મહિલાઓ સફળ થઈને આગળ વધી રહી છે, અને જો એ મહિલા છે ને એને ત એ આત્મનિર્ભર થશે અને એ શિક્ષિત થશે તો એવું કહેવામાં આવે છે, કે એ બે ઘરને સારી રીતે અ મતલબ સારી રીતે એ બે ઘર બે ઘરને આગળ વધાવી રહી છે, અને પોતાના બાળકોને. પણ શિક્ષત કરવામાં એનો બહુ જ મોટો હાથ હોય છે, તો જો એક મહિલા આત્મનિર્ભર હોય તો એ બહુ આજના યુગમાં એની બહુ જ મોટી તાકાત છે કે જો મહિલા આત્મનિર્ભર હોય તો બહુ જ મતલબ એ મજબૂત. મહિલા છે અને જો મહિલા મજબૂત હોય તો એ ઘર અને પરિવાર ખૂબ આગળ વધે છે.
સાચું વાત કહો છો તમે વ્યવસાયમાં ગ્રાહક સાથે સંબંધ કેટલો મહત્ત્વ હોય છે, ખૂબ ઓર ગ્રાહક સંતુષ્ટ હોય તો હોય તે ફરીથી આવે છે અને બીજા લોકોને પણ બી તમારા વ્યવસાય વિશે કહે છે. તો એટલે નિમ્રતા અને સાચી વ્યવ સાચી સેવા વ્યવસાયની છવી છે
બિલકુલ મધુરવાણી સમય પર સેવા અને ગુણવત્તાનું ઉત્પાદન વ્યવસાયને લાંબા સમય સુધી સફળ બનાવે છે કોઈને આપણે જો છેતરપિંડી કરીએ કોઈના સાથે આપણે ધોકો કરીએ તો એ વ્યવસાય લાંબા સુધી લાંબા સમય સુધી ટકતો નથી એટલે ઈમાનદાર રહેવું એ બહુ જ જરૂરી છે
સાચી વાત કહો છો તમે નોકરી સાથે સાથે સ્વરોજગાર વિશે પણ બી વિચારો નાના વ્યવસાયથી પણ મોટી સફળતા મીલી શકે છે ઓર વ્યવસાયમાં મહેનત ઓર પ્રમાણિકતા અને ધીરજ હોય તો સફળતા જરૂર મીલે છે
બિલકુલ સાચું કહો છો તમે અને યુવા પેઢી પણ એમને એમને પણ આપણે સંદેશ આપવો જોઈએ તે નોકરી કે વ્યવસાય કોઈ નાના હોતા નથી કોઈ પણ કામ કરવામાં શરમ હોવી જોઈએ નહી આપણે જો ઈમાનદારીથી અને પ્રામાણિકતાથી કામ કરીએ તો જરૂરથી એમાં સફળ થઈએ છીએ
કારણ કે સફળ વ્યવસાયનું રહસ્ય ફક્ત નફો નથી પણ વિશ્વાસ અને સેવા બી છે
બિલકુલ વ્યવસાય પર કોઈ પણ એક દેશની અર્થવ્યવસ્થાનો આધાર સ્તંભ હોય છે વ્યવસાય દ્વારા વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે રોજગાર મળે છે અને દેશનો વિકાસ પણ થાય છે નાનો હોય કે મોટો દરેક વ્યવસાય સમાજ માટે મહત્વનું યોગદાન આપે છે
આજના આધુનિક યુગમાં વ્યવસાયના ઘણા પ્રકારો જોવાને મળે છે જેમે કિરાના જેમે કે કિરાના કપડોનો વેપાર ખેતી ડેરી ઉદ્યોગ હોટલ વ્યવસાય ટ્રાન્સપોર્ટ સેવા ઓનલાઈન બિઝનેસ અને મોટો ઔદ્યોગ ટેકનોલોજીના જમાનામાં બી વિકાસ સાથે વ્યવસાય કરવાની રીતોમાં બી ઘણો બદલાવ આવ્યે છે
બિલકુલ આપ આપણે જોઈએ તો કોઈ પણ વ્યવસાય માટે આપણે જો ઈમાનદાર રહીને કામ કરીએ તો આપણે જીવનમાં સતત આગળ વધીયએ જ છે જો મહિલાઓને પણ આગળ વધારવા આજની યુવાન પીઢીઓને પણ આપણને અમ સારી દિશા આપવી જોઈએ અને વ્યવસાયથી આપણે નિરાશ નહીં થવો જોઈએ કારણ કે કોઈ વખત એમાં નફો પણ થાય છે અને અને ફાયદો પણ થાય છે અને નુકસાન પણ થાય છે તો નફા અને નુકસાન ના વચ્ચે આપણને કેવી રીતે તાલમેલ બેઠવીને અને કેવી રીતે આપણે ધીરજ સાથે આગળ વધીએ છીએ એ જ આપણને સમયની પરીક્ષા હોય છે અને વ્યવસાય ફક્ત પૈસા કમાવાનું સાધન નથી પણ આપણને જો રોજ સારો વ્યવસ રોજગાર મળે તો ગુણવત્તાપૂર્વક વસ્તુઓ આપણે આપી શકીએ છીએ અને લોકોની જરૂરિયાત પણ પૂરી થાય છે તો આ એક પ્રકારથી સમાજની સેવા પણ છે તો આપણે સમાજ માટે અમૂલ્ય યોગદાન પણ આપીએ છીએ તો જરૂરથી આપણને અંતમાં તો હું એ જ કહીશ કે મહેનત પ્રમાણિકતા અને ગ્રાહકનો વિશ્વાસ આ ત્રણ સફળ વ્યવસાયના મજબૂત પાયા છે તો ચાલો આપણે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ